હલો
હલો
શું કરો મારો અવાજ આવે છે.
યસ યસ
તમારો અવાજ કપાતો છે.
હા યસ યસ
લીજું ભલો શું કરો જમી લીધું તમે
ના બાકી છે
શું બનાવી્યું આજે
ના બાકી છે જમવાનું બાકી છે ખબર નહીં હશે કઈ
હા હા કઈ નહી મેં તો એમ કેતો હતો કે આપે મોબાઈલ કયો લઈ તો સારું કેવા
શું થયું
મોબાઈલ કયો લે એ તો સારું કેવાય
તમારું બજેટ કેટલું છે
તો આપડે જોવા જઈએ તો બજેટ પચાસ સિત્તેર હજાર છે
યસ તો તમને એન્ડ્રોઈડ જોઈએ કે આઈફોન જોઈએ
તો સારો અને તેવો જોએ એ
એન્ડ્રોઈડ જોઈએ કે આઈફોન જોઈએ
આઈફોન પણ ચાલી જાય લાંબા સમય સુધી ચાલવું જોઈએ એમ પછી આપે આગળ જોઈએ તો હશે ને જતા જતા. બે ચાર મહિના પછી છે ને બેટરી નો પ્રોબ્લેમ કે સ્ક્રીન ન પ્રોબ્લેમ એવું કઈ પ્રોબ્લેમ ઉભું ની થાય તે માટે સારી ક્વલિટી વાળો ફોન લઈએે તો સારું કેવા
હ તમને એક મોબાઈલ સજેશન કરું તમને ઠીક લાગે તો તેમ સેમસંગ એસ ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા લઈ લો
હમણાં માર્કેટમાં લોન્ચ થયો તે
ના એ તો ઘણા સમય થઈ ગયા
હા હમણાં પણ એક સેમસંગ નો ફોન નીકળ્યો છે, તેમાં પણ સારું ભીતર આવી ગયું છે.
યસ યસ.
બધા ઘણા બધા ફીચર આવ્યા છે, જેમ કેમેર પછી પાંચ હજાર એમ ચસની બેટરી ડેટા કેબલ હમ
અને હડરેડ શેકસ ઝુમ પણ આપે ચાદ ને પણ તમે જોઈ શકો
હા એટલે તેમાં છે, ને કેમેરા ક્વોલિટી પણ સારી જો તહેવારો હોય કે ફેસ્ટિવલ કે એવા જેવા હોય ને ત્યારે કેમેરાની જરૂર પડતી નથી તયારે આપડ મોબાઈલ દ્વારા કેમેરાની ક્વોલિટી એટલી બધી સારી જોવા મળતી હોય છે, ને તેમાંથી ફોટો લઈને આપડે કઈ ઇન્સ્ટાગ્રામ પર કે વોટ્સઅપ પણ મૂકી શકાય
યસ.
જ આપડે સોશિયલ મીડિયા પર પણ આગળ વધી રહ્યો છે, હવે તો
હમ હમ ઘણા બધા નવા ટ્રેન્ડો જોવા મલતા રહ્યા છે.
હમ બધા મલીએ છે, ને તેને જોઈને જ બધા ગ્રાહકો છે, ને ખરીદવા જતા હોય છે, મોબાઈલ
એ વાત સાચી
ઓનલાઈન એવું બધું જોયા કરે બધા એટલે પછી ખરીદી લઈ
હા.
ઓનલાઈન મા પણ અમે ખરીદી શકો પણ એમાં શું ગેરટી ની આવે કલર ઈ કઈ હોય એવું બધું પ્રોબ્લેમ ઉભો થાય ને એટલે પ ઓનલાઈન કરતા ઓફલાઈન સારું કેવાય
ચાલે.
તમારા અહિયાં કઈ દુકાન સારી છે, એટલે કે ફોન લેવા માટે
હમ હું તમને સજેસ્ટ કરું તો હમ એક છે, આપડે તા બીલીમોડામાં બ્લુમોન ગેલેરી
એમાં તો એવું છે, કે છે. તેને આપણે સ્કેચ કરીએ ને તો આપણને કઈ પણ મળી શકે
કે એમની પણ રીલ્સ આવેલી હતી એવી બધું હતું
હમ.
તેમજ કેશ પ્રાઈસ પણ હતું રા
હ.
એ હવે ખબર ની વ તો સારું કેવાય કે તેના પેલા પણ ઉઠાવી તમારું શું કેવું છે? હવે ફોન તાથી જ લેવુ છે, કે બે તણ દુકાન તપાસ કરવી
તમારી મરજી.
એમ તમારે તો વિ ચોક્કસ કરીએ ભાવ પણ હોય છે.
ચાલે.
કારણકે હમણાં શું ચોમાસ મારો ફોન બોડાઈ ગ્યો ને તો બગડી ગયો ભાઈએ. કરતા નવો ફોન લઈ જાય તો સારું કેવાય.
ચાલે.
તમારા પાસે કોય
હું ઓપો નો મોબાઈલ વાપરું છું.
હા એ પણ સારું કેવાય.
હમ્મ.
તેમાં પણ
બરાબર.
લેવાય એમ.
હમ્મ.
અંદર રાખી શકીએ.
હમ્મ, સાચી વાત.
હવે આપડે આઈફોન તો લઈ લઈ પણ એમાં શું કે દાતા એટલા બધા જુએ ને કે જેથી ફોન છે ને ભરાઈ જતો હોય છે.
હમ્મ.
બેટરી પણ તરત ઉતરી જતી હોય છે.
હા.
અને એને આઈફોન લોંગ સમય માટે વાપરવો ખુબ જ મુશ્કેલ બને. મૂકીએ ને. તો પછી ફોનની બેટરી હોય ને તે પણ ફૂલી જતી હોય છે કે જેથી એ બેટરી નો પ્રોબ્લેમ ઉભો થતો હોય છે.
હા, એવું તકલીફ જોવા મળતી હોય છે.
તમે જે તમે આગળ કીધું તે પ્રમાણે લુમોન મોબાઈલ ગેલેરી પણ ઈ એમ આઈ પર કે કેશ પર લેવાય શકાય ને?
હમ્મ. લઈ શકાય.
હા કિંમતો બાદ કરીને લઈ શકાય.
હમ્મ, એ પણ છે હવે.
એવી પણ જોઈતું છે તે પણ તપાસ કરી. થઈ જાય.
હા
હમ હુ તો ભઈ ગઈ ની ટીવી લગાવી શકાય. તો અમે આવેલા જ સ્ આગળ
હા હા
મારા હિસાબે તો તેતાલીસ થી પિસ્તાલીસ સુધી લગાવી શકાય અરે શું કેવા
તમારે મતલબ કે એવું નહી તમે લગાવી કાં છે લિવિંગ રૂમમાં લગાવી હોય તો કેટલા ન કેટલા હ કેટલાનો છે તમારો હોલ
તે જણાવો.
તમારો હોલ છે ને વીસ ફૂટ બાય અઢાર ફૂટ હમ
હા તો તે હિસાબે તમને જે ઠીક લાગે તે દિવાલ પર એવું ના હોવું જો કે દપ બોટથી અને ટીવી જે ર કમપુ તેની મજા આવે
હા એજ એજ મે તમને કહ છું કેટલા એજની ટીવી લઈ શકાય એમ
તો તમારા દિવાલ મુજબ પચાસ સીટ ની ચાલી શકે ચાલી શકે
તો પછી આપડે ત્યાં જ કાલે જઈશું ને જોવી પણ જે સાડી દેખાય એ લઈશું ને
ચાલે.
મણા ટીવીમાં કયું મોડલ સારું કેવાય એમ
હમ સેમસંગ ચાલે ટીવીમાં
સેમસંગ છે પછી સોની પણ હમણાં બાજુમાં જ હાલમાં લાઈવા છે. ઘરની બાજુ માં
તેમની પ્રાઇસ ઘણી ઊંચી હોય છે
હા સોની સોની કંપની ન પ્રઇસ પણ વધારે હોય છે અને એમાં છે ને બે વર્ષની વોરંટી પણ હોય છે
યસ યસ
કે જેમાં કઈ પણ થયું હોય તો એ લોકો સમાળીને આપે છે. તો આ ટીવી ચેન્જ કરીને આપડે છે.
હા.
તમારા ઘરે કઈ છે
શક્યો
તમારે ઘરે કયું ટીવી
મારા ઘરે એલજી નું ટીવી છે
તે પણ સારી કંપની છે તે પણ લોંગ સમય ચાલે તેવી છે
હા સારી કંપનીઓ છે એ પણ
ટીવીમાં તો ખાસ કરીને છે ને તે ભેજ લાગે ને તે સાચું એમકે શું ભેજ લાગી ટ હોય તેાય છે બગડી જતું હોય છે એટલે તેના પર
સુરક્ષિત
જ હા એમ કરશે ને ન લાગવું જોઈએ ટીવી પર
હમ.
એટલે છેને હા પછી આપણેે કાલે જઈશું.
ઓકે હા કોલ કરજો.
કાલે સવારે મેં તમને કોલ કરું હો ને દસ વાગે. રેટી રેજો.
ઓકે.
સારું ચાલો તમે પણ જમવાના હશો જમી લો.
યસ, યસ, ઓકે, ઓકે.
બાય
ઓકે બાય.